હા ભી
કેમ છો સુચિતભાઈ?
એકદમ મજામાં, તમે?
બસ એકદમ મજામાં શું કરતા તા જમી લીધું?
હો જમી લીધું હો ને અહં હ ખાલી સુવારની તૈયારી કરતો હતો થોડીક વાર.
અચ્છા બરાબર. શું હતું આજે મેન્યુ?
આ ઈડલી હતી અને થોડક મિસ્ટાનમાં કે સેવ હતી.
અચ્છા. બરાબર.
સેવૈયા સેવૈયા.
હા હા ઓકે સ્વીટ જે આવે છે ઈજ ને.
હા હા.
અચ્છા તમને ભાવે કે સેવૈયા?
હોવે ભાવે ને મને સ્વીટ અને ખાવં પણ હું થોડુંક લિમિટમાં ખઉં.
અચ્છા બરાબર. તો આજે આપ આપણે જે ટોપિક પર વાત કરશું ને એ ટોપિક છે, મેરેજ લાાઈફ વિશે તો તમે મેરેજ લાઈફ વિશે શું કેવા માંગશો તમારા મંતવ્ય જણાવશો.
જો મારે મતેને મેરેજને એ બે સાથે બે એના પ્રેમીઓનો મેળપ નથી. અને બે અ પ્રેમીઓનો તો મેળપ હોયને હોય જ પણ એને બે ને પ્રેમીઓ સાથે સાથે એના પૂરા આખા પરિવાર પ્રત્યે સમાજ પ્રત્યે પણ આપણે એના મેળા હોય અને જવાબદારી પણ હોયને અને વૈવાહિક જીવન એટલે એ ફક્ત સુ સુખ ની પધારી નથી તે કાંટાળો પથ પણ હોય છે અને એનામાં સુખ અને દુઃખ કડકી છાયડી આવતી જતી જ રેય છે અને આ સમય પ્રતિ પત્ની માટે એને પરીક્ષાનો સમય પણ હોય છે કે જેથી એને ખબર પડે ને કેને અ એ પણ એને ઉ દુકાના સમય આવે ત્યારે એને બંને પ્રતિપત એકબીજાને કેવી રીતે સાચવી લે એના ઉપરથી એને એને વૈવક જીવન એને કેવું સરસ રીતે એને ચા ચાલશે લાંબી ગાળે હાલશે એ એ પણ માપી શકાય.
હા સાચી વાત છે તમારે મારું બીજ કેવું છે કે મેરેજ લાઈફ એટલે કેવી લાઈફ હોય છે કે મતલબ જે આમ સ્ટ્રગલની અને એમ કેવાય ને આપડી એક નવી જ પરીક્ષા ચાલુ થાય છે ત્યારે.
હમ્મ.
અ લગ્ન પછી. તો એમાં કેવું હોય કે આપડે પતિ પત્ની છે બન્ને એકબીજા સાથે રહીએ તો આપડે એકબીજા ન સ્વભાવ ની ખબર પડે પછી આપડે એકબીજા જોડે રહીએ તો આપડા જે કેહેવાય ને પ્રેમ હોય એ પણ વધે અને આપણે એવી રીતે રહેેવું જોઈએ કે આપડી જે જીવનની ડોર છે ઇ આપણા લાઈફ ટાઈમ સુધી એકદમ સ્મૂથલી ચાલી રે એટલે કોઈ જ અડચણ ના આવે કોઈ જ વિઘ્ન ના આવે એ રીતે આપણે બંને એકબીજાનો સાથ આપીને હંમેશા આગળ ચાલવું જોઈએ. અને લાઈફ છે. એ બરાબર લગ્ન પછી હોય કે લગ્ન પેલા સુખ દુઃખ તો આવાનું જ છે બરાબર પણ ત્યારે એ સમય માં આપડી જોડે પતિ યા તો પત્ની બંને એકબીજાને સપોર્ટ કરે ને તો આપડી જે લાઈફ છે ને અ આપણને ક્યારેય અઘરી અથવા મુશ્કેલ ના લાગે. બિકોસ એમાં કેવું છે. કે આપણેે સમજો કે પતિને ક્યારેક ધંધામાં છે કે લોસ આવી. જાય છે કે પછી મેન્ટલી કોઈ પ્રોબ્લેમ હોય. કે કોઈ પણ પ્રોબ્લમ હોય શ એક્સ વાય ઝેડ પણ જો એની પત્ની સાથે હોય એને એ શમયમાં સંભાળી લે તો એ પતિને ક્યારેય એવું ના લાગે. કે હું એકલો છું. અ અને મારી પાસે આ મોટી પ્રોબ્લેમ આવી છે. તો હું આને કઈ રીતે હેન્ડલ કરું બરાબર. એટલે કેવાય ને કે પતિ પત્ની એક કેવાય ને એક સુખ દુખ નું કેવાય ને આપડે સાથી હોય છે. એમ કે ગમે એવી સિચ્યુએશન આવે જો બન્ને. સાથે હોય ને તો કોઈની તાકાત નથી કે એ સિચ્યુએશન ને કોઈ હેન્ડલ ના કરી શકે બરાબર કીધું ને?
મને હજી પણ કેવું છે. આનામાં કે એને લગ્ન કરનારાનેને એને એ વાત સરસ રીતે જાણી લેવું જોઈએ, કે લગ્ન કર્યા પછી ને એમને ઘણું બધું આપવું પડે છે, કે જેમ કે પત્ની નો સ્નેહ પ્રેમ અનુરાગ સેવા. સ સહયોગ, સંરક્ષણ વગેરે મેળવવા માટે ઇ પતિને પણને પત્નીને ઇ બધું આપવું પડે છે, મતલબ પતિ અને પત્નીને વિશ્વાસ, સંરક્ષણ, સહયોગ, સ્નેહ, સદભાવ વગેરે બધું આપવું પડે છે, જ્યાં તે
હલો, હલો! હલો! હલો!
હ, હ.
હલો!
હલો.
હા ભાઈ તમારો અવાજ કપાય છે. વચ્ચે વચ્ચે
હવે આયો.
હા હવે આવે છે, ઓકે.
હા, એનામાં પતિએ પણ પત્નીને વિશ્વાસ, સંરક્ષણ, સહયોગ, સ્નેહ સદભાવ વગેરે અને કેમકે એને આ બે તરફથી એને અમ આ કેય ને ઇટસ ટુ વે કોમ્યુનિકેશન કે જેમકે, આપને ખબર હોય કે તાળી એક હાથથી ના પડેને તાળી મારવા માટેને બંને હાથ વાપરવો જ પડે છે, અને કેમકે એક એક બાજુ થી અપેક્ષા રાખવામાં આવેને પોતાની તરફથી આપવા માટે કાંઈ ના વૈવાહિક જીવન કડવું અને નિરસ બની જાય છે ને કાઈક મેળવવાની અપેક્ષા રાખ્યા વગર આપણ નીતિ આપવામાં આવે તો દાંપત્ય જીવનમાં મધુરતા નો પ્રવાહ આ મેળે વહેવા માંડે છે.
હા સાચી વાત છે.
ને હજી એક હું ઉદાહરણ તરીકે તમને વાત કેવ કે કાલે જે મે યુ ટ્યુબમાં રીલ જો એ એમ બતાડયું તું. કે બને પતિ પત્નીના મેરેજ થઈ ગયા પછી ને જયારેએના પતિનું ને એકદમ એના એના ખરાબ સમય આવ્યો તો પત્ની ને એને સાથ ના આપ્યો. પછી એને જે જે પછી એ એને ખરાબ સમય ચાલતો ગયો પછી, એને ખરાબ સમય હાલ્યો ગ્યો, એની બવ ધંધામાં ને પ્રગતિ એ જેની જે જુની જની એક્સ વાઈફ કહીને આપણે તો એ પાછી આવી તી કે તમે બહુ સરસ પ્રગત કરીને હું બહુ ખુશ છું. ને તો આપણે તમે હજી કાંઇ વિચાર્યું કે આપણા સંબંધના બારેમા તો એ તે જવાબ આપ્યો કે એના એને જ્યારે મને જરૂર હતી. ત્યારે, તું મારા સાથે નોતી ને હવે જયારે હું પ્રગતિ કરી રહ્યો છું ધંધામાં મારું સારું નામ કમાઈ ગયું છે. ત્યારે તું માર પાસે આવીતી હવે મને પત્ની સાથે નથી રેવું જે ફક્ત પોતાના સ્વાદ માટે મારા ભેગી રહ્યા ફક્ત પૈસા જોઈને.
હલો,
પછી એના આગળને એક હલો,
હલો હા હા બોલો.
પછી એને આગળ જઈને એને ગરીબને ઘરમાં એને એના લગ્ન થયા હતા. પછી એને પત્ની એને સાથ આપી અને હવે, આજ બને ભત્યનું ભ જીવન એકદમ આનંદભાઈને બીતી એવી હીરો યુટ્યુબમાં મેમેં રીલ જોઈત કા
અચ્છા વાત સાચી છે. તમારી એ આજકાલ કેવું થઈ રહ્યું છે કે જરી પણ કઈ મુશ્કેલી આવે છે. લગ્ન જીવનમાં તો તરત એકબીજા જોડે છૂટું કરી દે છે. યા તો કોઈ બી એવા સિચ્યુએશન્ આવી જાય છે. જેના બંને જણા અલગ પડી જાય છે. બટ એ સમજતા નથી કે સુખ દુઃખ તો જીવનની આવી જઈ તો આવી જ શકે. છે. બરાબર પણ, ઈ ટેમ્પરરી છે ને પરમનન્ટ નથી. અગર જો તમે સાથે છો તો ઈ પણ સારું થઈ જશે. બટ મુશ્કેલ સમયમાં જો આપણને સાથ ના આપે તો કેહેવાય ને લગ્નજીવન કોઈ જ કામ ન નથી તો લગ્નજીવનનું મેન પગથિયું જ એ છે, કે આપ જોડે રહીએ આપણો પરિવાર છે. એકબીજાનો પરિવાર પ્રત્યે આપણે પ્રેમ કરીએ. અને હંમેશા આપણા પરિવારને પ્રેમ કરીશું, ને તો કેહેવાય ને ઓટોમેટિક આપણા જીવનમાં કોઈ જ એવી તકલીફ નહી આવે. બકોઝ કે આપણે આપણા પરિવાર જોડે એવી રીતે રહીયએ છીએ, કે કઈ પણ અગર મુશ્કેલી આવે છે. તો એ પરિવાર આપડો સાથે છે બસ આટલું લોકો સમજી જાય ને તો એના માટે બહુ જ ઇમ્પોર્ટન્સ છે બટ આ સમજવું જ નથી આજે કોઈને બિકઝ આજની જનરેશન બહુ કેહેવાય ને કે સહનશક્ વક્તિ કોઈમાં નથી અને કોઈને સહન જ નથી કરવા અગર કાઈ થોડીક પણ મુશ્કેલી આવે છે ને તો તરત એ લોકો જતા રેય છે તો આવું ના કરવું જોઈએ મીન્સ એજ છે એમ
હમ સાચી વાત ક એકદમ સાચી વાત ક છે અને હું સંમત છું તમારા વિચાર થી અને મને હજી કઈ કેવું છે કે આ લગ્ન ફક્ત આમ તૃપ્તિ નું આમ સાધન નથી આ એક તો એક ધર્મ છે એક પ્રકારનો અને જો ધર્મ સમજીને આપણે લગન કરવામાં આવે ને તો એને એ એકબીજા પર એ અધિકાર મેળવાની વાત આપણે વિચારવી જોઈને જ નહી આમ કઈ ને કે નિકટતા સહયોગ મળવાની ભાવના રાખવી સારી હોય અને આ જવાબદારીને એકલા વ્યક્તિને ઉઠાવી શકતું નથી આના આના આના માટેને બે ભેગા મળીને ઉઠાવે ને તો જઈને એ લગ્ન
હા ત્યારે જઈને જ લગ્નજીવન સફ પળ બને છે
હમ ના બને હમ
હા બરાબર છે સારું તો તમારી સાથે આજે લગ્ન જીવન ના ટોપિક ઉપર વાત કરીને ખુબ જ આનંદ આવ્યો અને આપણેે પાછા પણ મળી એવી આશા સાથે તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ
મને પન તમારી સાથે વાત કરીને બો મજા આવી ટોપિક ઉપર
ઓ કે બાય
હા